હલો.
હા અવાજ આવે છે ને?
હો મનને તમારા અવાજ આવે છે કમ્પ્લીટ બોલો.
હા તો આજે આપડે ફાસ્ટ ફૂડ અને ઘરનું ભોજન એના વિશે વાત કરીએ બેમાંથી શું સારું.
ઓકે અઈ એના વિશે વાત કરીએ.
શ ક છે.
આપડે એના વિશે વાત કરીએ.
હા, એક જ મિનટ.
મને તો ઘરનું ભજન જ વધારે ગમે છે. કારણ કે તે સ્વાદિષ્ટ પણ હોય છે અને સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે. તમારું શું કેવું છે એના વિશે?
હ. હા એ વાત તો સાચી જ છે તમારી ઘરનું ભોજન સ્વાદિષ્ટ હોય અને સ્વાસ્થ્ય માટે સારું પણ જયારે બહારનું ફાસ્ટ ફૂડ તો એક તો પેલું ક ક્યારે બનાવેલું એનું કોઈ ટાઈમિંગ નકી ના હોય. કારણ કે અઠવાડિયાે પહેલાનું હોય શકે જૂનું મતલબ વાસી પણ હોય શકે બાદ કે આપડે ખાવા જઈએને તો.
અને બહારનું જે ફાસ્ટ ફૂડ છે એ પણ સ્વાદિષ્ટ જ હોય છે. એ તો આપડ ઘરના ઘર તો આપને સ્વાદિષ્ટ લાગે કારણ કે આપડણે દરરોજ ઘરનું ખાતાા તો ભાઈ આપડે જીભને, અને એક જ ટેસ્ટ આવી ગયો એટલે પછી આપડે બારનું જુ બીજું અલગ ખાઈએ તો એનું ટેસ્ટ બદલાય, વધારે સારું લાગે પણ ઈ ઓમ સારું નથી સ્વાસ્થ્ય માટે પણ આપણે જીભ ના એસ્ટ માટે વધારે સારું લાગતું હોય છે.
હા. અને પાછું એટલું નહ તમે જંક ફૂડ હોય જેમ કે હવે તમે દાબેલી વડાપા પાણી. હ તો બધું ખાવું પસંદ હોય બરોબર તમને પીઝા, તો પછી એ તમે ઘરે બનાવી ના ખાવ ને તો હ પાછો વાંધો ના આવે, પણ જો તમે બા થી મંગાવી તૈયાર મંગાવીને ખાવ ને તો જ એમાં એવું હોય શકે કે વાસી આવે કેવું આવે બાક કી ઓમ તો આપણને કઈ વાતો ના આવે જોવા જઈએ તો.
હા એ તો સાચી છે મેચું એવું પણ આપડે સાંભળ્યું છે કે જે બધા, અ બધા પડીકા ને એ બધું ખાતા હોય બધા અલગ અલગ એ બિસ્કીટ કેહેવાય કે, કોઈ પણ કે બધું આપણે અલગ કંપની નું બનાયલું હોય તેમે એવું પણ, અમુક વાર સાંભળવામાં આવતું હોય કે એનામ, આ જે બધા કે જૈવિક જંતુઓ જે છે મંદો છે. એઈ બધું પણ નીકળતું હોય છે અમુક વાર, આના ઉપર શું કવું છે. કે એ બધું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ કારણ કે એવું બધું અંદર નીકળે આપડ સ્વાસ્થ્ય માટે તો, હાનિકારક જ છે.
હા એ તો છે. એટલે એવું બધું ના જ ખાવ દ હણાં જ આ પાંચ મિનિટ પહેલા જ અમે એક ન્યૂઝ વાંચી ને, તો એ ન્યૂઝમાં આવ્યું હતું કે, ખાવા વાળામાં કાક માખી ને એવું હતું અંદર બરોબર કે, કેશ કરે બરોબર તો કેસ કરે ને, તે પેલા હવે કે અમે ફૂડ ડિપાર્ટમેન્ટમાં હપ્તો ભરી રહ્યા એટલે કે અમને વાંધો નહી, તમારે જે કરવું હોય એ કર લો એમ કરીને ખાવાવાળા ને ધમકી આપી. જેમને જેમને કેસ કરવાનું કીધું તું ને એમને એ તો પછી આવું છે.
હા તો આનામાં એ કરી શકાય કે પછી આપડે કોઈ પણ આપડે, કદાચ તમે સાંભળતા હશો સોશિયલ મીડિયામાં બહુ સારું એવું, માર્કેટ છે આપડું, કે એનામાં જે મીડયો હતો લોકડમ કાઇ પણ થાય ને, કોઈ પણ ઘટના બનતી હોય કેવી, તો તરત વિડીયો મનાઈ જતા હોય અને પછી અપલોડ કરી દે, તો પછી શું થાય બીજા કોઈ વ્યક્તિ પણ ત્યા ના જાય. અને એનાથી બધા જ ડરો એને ઇન્કાર કરે તો પછી, એ સારું રે એમ,
હા એટલે ને પોતની ભૂલ હોય તો એ સુધારવાની જગ્યા આવી રીતે જે કર તો તો એ તો ખોટું જ છે ને ખરેખર આપણેે જોવા જઈએ તો અત્યાર,
હા હા વાત સાચી છે તમારી,
પછી આમાં તમે માટે, અઠવાડિયામાં કેટલીવાર ફાસ્ટ ફૂડ મતલબ કે જંક ફૂડ ખાવ છો?
એટલે અમે ફાસ્ટ ફૂડ ને બધું તો હેન, પંદર દિવસમાં એકવાર ત અમે ખાઈએ છીએ. કારણ કે ઘરનું ખાઈ ખાઈ કંટાળ્યા હોય તો પછી એમ થાય કે પછી, બહારનું થોડું ઘણું ખાઈએ તો મજા આવે એમ અને,
હા,
એમ બધુ જ જીમ બીમ ડાયેસ્ટ માટે, તો આપને સારું જ લાગતું હોય પણ આમ તો ખાવું ના જોઈએ પણ આપણે, આમ મજા આવે બધું ખાવાન દાબેલી છે, સમોસા છે. એ બધું ઘરે પણ બનાવતા હોઈએ પણ એ બધું બહારનું જે ટેસ્ટ હોય બધા, બ બનાવાની સ્ટાઈલ અલગ હોય એના બહુ મજા આવે.
હા એ તો છે. બારની હવે જ જોઈ લો ને પાણીપુરી જોઈ લો તો બાર ની પાણીપુરી ખાઈએ ને તો એને ટેસ્ટ અલગ હોય ને આપણે ઘરે બનાવીને ઘરે બનાવતા પણ ઘરે એવો ટેસ્ટ જ ના હોય ખબર નઈ કેમ શું હોય એવું તો પણ એવો ટેસ્ટ આવતો જ નથી હોતો ઘરે પાણીમાં શાકમાં બારની ખાવાની ઉપર થી મજા આવે એમ વાત છે.
એમ તો વાત હાચી હે કે ગમે તેટલું આપડે ટ્રાય કરીએ એમને પણ પૂછીએ કે તમે શું નાખો છો અને એજ રીતે આપણે બનાવાની ટ્રાય કરીએ તો પણ સ્વાદ આવતો નથી. કારણ કે એમાં હેને એવું પણ હોય છે કે અમુક વાર કેતા હોય કે બઉ ઘણી બધી ક્વોન્ટિટી માં બનાવામાં આ તોય તો પણ એનું ટેસ્ટ અલગ આવતો હોય અને એવું પણ કેહતા હોય કે બધાના મસાલા કંપની પ્રમાણે અલગ અલગ હોય તોય એનો સ્વાદ બદલાતો એવું પણ બધા કેતા હોય શું હોય ખબર નય
હા એટલે જ ને
તમને શું લાગે છે કે ફાસ્ટ ફૂડ ખાવાનો કોઈ ફાયદો છે કે ખાલી બધાને નુકસાન જ હોય ફાસ્ટ ફૂડ ખાવાથી
ના એવું નથી નુકસાન જ હોય જો તમે ઘરે બનાવીને શુદ્ધ રીતે ખા તા હોય જેમ કે હવે આપડે તમે ઓમ તમે ખાતા ના હોય બરોબર બધા તો પણ હવે એક પીઝા લઈ લીયે બરોબર તો પીઝામાં તમે ઘરે બનાવીને ખાતા હોય તો હવે ધરે તમે એમાં ડુંગળી કેપ્સિકમ ટામેટા આવું બધું તમે પીઝામાં નાખો પછી પનીર તો એ તમારું બધું ઘરનું હોય બરોબર તો એટલે ને એ ફાસ્ટ ફૂડ નુકસાન કારક ના હોય અને ઉપરથી આપણને ડુંગળી ટામેટા ને બધું તો આપણે શાક માં નાખીને શાકે ખાતા જ હોઈએ છીએ એનું તો એટલે વાંધો પણ ના આવે પણ જો તમે કઈ બહારનું જે પેલું ખાતા હોય ને તો ચીઝ ને એવું બધું તો એમાં કદાચ વાંધો આવે થોડોક ફાસ્ટ ફૂડ એ ના ખાવું જોઈએ.
અને એક બીજો એક પણ ફાયદો એ છે ફાસ્ટ ફૂડ ખાવાનો કે કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય ને ઉતાવળ હોય તો આપે સરળતાથી ફાસ્ટ ફૂડ મળી રે અને આપણેે સમય પ્રમાણે આપણેે ખાઈ પણ શકીએ. હ તો એનો ઉપયોગ એરો સારો થઈ શકે ફાસ્ટ ફૂડ નો.
હા એ તો છે અને પાછું તમે કીધું એ ઉપયોગ સારો થઈ શકે તો ઘણા લોકોને તો એવું પણ હોય છે કે એમને રોજનું રોજ ફાસ્ટ ફૂડ ખાવું પડતું હોય છે તો એના વિશે તમારું શું કેવું છે
હા તો વાત સાચી છે પણ એનામાં જો એનામાં ઓપ્શન આવી શકે છે કે કેટલા એવા હેન હજી કેવાય ઘરે જ બનાવતા હોય ઘર હો કે ઝોપડું બનીને નેતા હોય અને આગળ એ ભાખરી શાક રોટલી કે આવું બધું કે ભાઈ થેપલા હોય કે આવું બધું બનાવીને ખાતા હોય તો આવું ખાવું જોઈએ કે જે બધા બારે ટ્રાવેલિંગ કરવાનું જેનું વધારે હોય એ બિઝનેસ જ એવું હોય કે આખો દિવસ બારને બાર જ હોય તો એમને આવું ખાવું જોઈએ. નહી કે પછી સમોસા દાબેલી કે એવું બધું ખાવું જોઈએ. કારણ કે એ પણ એવું ઘરના જેવાો જ સ્વાદ હોય છે. એનામ કઠોળ ના જે એવા શાક હોય અને ભાખરી ને થેપલાને એ બધું હોય એટલે સારું જ કેહેવાય આમ તો.
હા એ તો છે સારું જ કેહેવાય ને. પછી આપડે જે સસ્તું પણ પડે આપણને ઓ ઓમ જે ડાયરેક્ટ જો આપડે ખાલી બહાર નું જ ખાખા કરતા હોય ને તો એ આપણને મોંઘુ પણ પડે ખર્ચો પણ આપડો વધી જાય પછી.
હા એ તો વાત સાચી જ છે ને. અને ઘરમાં બધા સાથે ભેઘા મળીને ખાઈએ પરિવાર વાળા તો એનામાં જમવામાં પણ હેને આનંદ મળતો હોય એટલે ઈ બધું આખું અલગ જ કેવાય.
હા એજ ને બધું અલગ જ કેહેવાય તમારા માતે સવ ફાસ્ટ ફૂડ ખા તા હોય તો એમની હેલ્થ મતલબ કે. એમના શરીર ઉપર શું પ્રભાવ પડતો હશે એમાં જે આપણે આપણા શરીરમાં જે ફાસ પાકું ભોજન ખાતા હોય એની જેવી તાકાતને એવી સ્ફૂર્તિ એના શરીરમાં હોય કે પછી ફાસ્ટ ફૂડ ખાવાથી એવી સ્ફૂર્તિ ના મળે.
ફાસ્ટ ફૂડ ખાવાથી એમ પણ કેતા હોય કે શરીર વધી જાય અને પછી હું ગેસ. શરીર ઉધરા મળને કસરતો કરતા ને એવું બધું પણ એમને થતું હોય છે એટલે એ એ એ બધું એમ વધારે બધું ખાતા હો બહારનું હડેલું ને એવું બધું તેલ વાળું એના કારણે શરીર કમજોર જ થઈ જતા હોય. કે પણ ભારે વસ્તુ ઉપાડે કે ભાઈ દોડવા દોડે તો પછી હાંફી જતા હોય એવું પણ થતું હોય એટલે આ બધા પૈસ્સાઓ પણ સામે આવેલા જોયેલા જ છે મતલબ એટલે આવું બધું થતું હોય. એ ખાવું જોઈએ પણ ઓછું ખાવું જોઈએ. અને આપડું જે ઘરનું જ જે કેવાય પૌષ્ટિક ખાવાનું એજ વધારે ખાવું જોઈએ. બારનું પણ સારું જ છે પણ થોડું ઓછું ખાવું જોઈએ.
બારનું સારું તો છે એ વાત તમારી સાચી અને જે ઓમ જો તમને ઘરનું ક બનાવતા આવડ તો એને ખાવાનું. તો એ એક ફાયદો છે કે તમે ધારો કે અવે તમને હોસ્ટ હોસ્ટેલમાં કે કે પછી એ રીતે બારના અલગ રાજ્યમાં કે શહેરમાં રે રહેેવા જવું પડે તમારે એટલાને. તો તમે પછી વાંધો ના આવે જો તમે જાતે બનાવી શકતા હોય ને તો તમને રોજ બાર ખાવું ના પડે. જેનાથી તમે શરીર સ્વાસ્થ્યતા જળવાઈ રહે. એમ.
અને પાછું આપડે બારનું ખાવાનું જેમકી આપડે વસ્તુ આપડે મંગાવીએ તો કેમ પાર્સલ કર લઈ આવી તો એના પ્લાસ્ટિક ઉપયોગી તો પ્રમાણમાં ઘટી જાય. ઓછું થાય એનાથી આપડું શ્વાસ અને આપડા પર્યાવરણને ઓછું નુકસાન થાય એવું પણ આપડે કરી શકીએ.
હા. અને શાળા કોલેજોમાં અને મતલબ એની આગળ બાદ જે પેલા ઉભા હોય ફાસ્ટ ફૂડ વાળ, મતલબ લારી લઈને ને એવી રીતે. તો એમના દવાથી પછી વિદ્યાર્થીઓ જે ખાતા હોય છે રોજ તો એમની હેલ્થ ઉપર કેટલો કેટલો ફર્ક પડતો હશે‌. બોઉ વધારે નુકસાનકારક તો ના થઈ જાય એ બધું.
મોટું થઈ જ છે બાળકને બાળકને એમ થાય ગયા ઘરે થીને લઈ જો. તમ પૈસા થશે પણ હુમાં જઈને ખાવ તો બધું અલગ અલગ ખાવા મળે. અને પછી બાળકને આદત પણ પડી જાય બારનું ખાવાની વધારે. અને એના કારણે પછી શરીરને પણ ખોટી આદત મળતી હોય છે. એ તકલીફ થવાની છે.
એ એ તો તમે ખાલી ફાસ્ટ ફૂડથી નઈ આવે પડીકાઓ ને એવું બધું આવે છે ને તો એ ખાવ ને તો એમાં પણ થાય છે. વચ્ચે હવે અમણાં મારા ફોનમાં ન્યુઝમાં આવતું હતું. કે એક ગામ હતું બરોબર એક ગામમાંથી પંદર કેન્સરના કેસ મળ્યા, અને કેન્સરના કેસમાં તપાસ કરી કે આજ ગામમાંથી કેમ આટલા બધાને એક જ ટાઈપના કેન્સર. તો જોવા મળ્યું કે એ વિદ્યાર્થીઓ રોજના ત્રણ થી ચાર પડીકાઓ ખાતા હતા. એના કારણે આટલું બધું કે એમના શરીરમાં નાઈટ્રોજન વાયુ જાય ને એ બધું થાય ને એટલે.
પણ અવે હેને ને એવું પણ થતું હોય કે શાળાની શાળાની અંદર જ કેટલીક ખોટી આદત હોય છે, કેન્ટીનને બધું બનાવે કેન્ટીનની અંદર એવું નઈ એ સારી એવી વસ્તુ કે, તે ભાખરી થેપલા ને એવું બધું કા આપે. કે બાળકને સારું શીખવા પણ મળે, અને ખાવા પણ મળે. પણ એવું નઈ, એ જે બી વસ્તુ જ ફાસ્ટ ફૂડ જે વસ્તુ જ બધી રાખતા હોય. પડીકા ને એવું બધું. એ બધું શાળામાં પણ થોડું ઘણું શીખવાની જરૂર છે બાળકોને. ઓકે ચાલો બાય. હ.
હા, એ તો છે તમારી વાત સાચી છે ઓકે તો સારું.
ઓકે બાય.
બાય.